હલો સુમિત્રો મારો અવાજ તમને આવી રહ્યો છે.
હલો
હલો, શું મિત્ર મારો અવાજ તમને આવી રહ્યો છે.
હા, અછ
હલો શું મિત્રો મારો અવાજ તમને આવી રહ્યો છે.
હા હા આવી રહ્યો છે.
હા અત ફ્રી છો.
હા
હ મને થોડાો સમય આપી શકશો હલો
હા
મિત્ર આજે આપણેે વાત કરીશું પર્યાવરણ નું પ્રદુષણ પર્યાવરણ નું પ્રદુષણ એ એવી સ્થિતિ છે. જેમાં હવા પાણી જમીન અને ધ્વનિ જે કુદરતી ચટુ માં હાનિકારક પદાર્થો ભળવાથી પર્યાવરણ સંતુલન બગડે છે. આજના ઔદ્યોગિક વિકાસ શહેરીકરણ અને વતી વસ્તીના કારણે પ્રદૂષણ એક ગંભીર વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. કે માનવ જીવન પ્રાણીઓ વનસ્પતિ અને સમગ્ર પૃથ્વી માટે નુકસાનકારક છે. પ્રદુષણ ઘણા પ્રકારનું થાય છે, હવાનું પ્રદુષણ વાહન વ્યવહારો કારખાનાઓ ઇંધણના ધુમાવડાથી હવા પ્રદુષિત થાય છે. જળનું પ્રદુષણ નદીઓ તળાવો અને સમુદ્રમા ગંંદુ પાણી પ્લાસ્ટિક અને રાસાયણિક કચરો છડવાથી. પાણી પ્રદુષિત થાય છે. જમીનનું પ્રદુષણ પ્લાસ્ટિક રાસાયણિક ખાતરો. અને જંતુનાશક નો વધુ ઉપયોગથી. જમીનની ફળદુપતા ઘટેે છે. અવાજનું પ્રદુષણ વાહનોના હોર્ન લાઉડ સ્પીકર. અને મશૂનાના વધુ હોવાથી ધ્વનિ પ્રદુષણ થાય છે. પ્રદૂષણના બહુ બધા કારણો છે, વધતી વસ્તી ઔદ્યોગિક વિકાસ વાહનોની મોટી સંખ્યા જંગલોનું કપાણ પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ રાસાયણિક ખાતરો અને જંડુનાશકોનો વધુ ઉપયોગ. કચરા ન યોગ્ય રીતે નિકાલ ન કરવો આ બધી બાબતો પ્રદુષણ માટે ખુબ નુકસાનકારક છે. પ્રદૂષણની બહ ઘણી બધી અસરો થાય છે. શ્વાસના રોગો ડમ અને હૃદયરોગમાં વધારો થાય છે. પીવાના પાણીની અછત અને પાણીજન્ય રોગો થાય છે. જમીનની ફળદ્રુપતા ઘટે છે. વૈશ્વિક તાપમાનમાં સતત વધારો થતો જોવા મળે છે. પ્રાણીઓ અને પક્ષીઓના જીવન પર પણ ગંભીર અસર થાય છે. કુદરતી સંતુલન બગડે છે. પ્રદૂષણ અટકાવવા માટે ઘણ બધી રીટો છે. વધુમાં વધુ વૃક્ષો આવવા અને જંગલોનું સંરક્ષણ કરવું. જાહેર પરિવહન સાયકલ અથવા પગ. પાળા જવાનું પ્રોત્સાહન આપવું. પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરવો અને પુનઃઉપયોગ તથા રિસાયકલ કરવો.
કારખાનાઓ કચરાઓ. યોગ્ય નિકાલ કરવો પાણી અને વીજળીનો બગાડ અટકાવવો જોઈએ. સ્વચ્છતા જાળવવી એ દરેક નાગરિકની ફરજ છે. આપણે સ્વચ્છતા જાળવવાગે. વધુ લોકો માં જાગૃતિ ફેલાવા માટે. વિવિધ પ્રોગ્રામમાં જોડાવું જોઈએ. પર્યાવરણ. એટલે આપણી આસપાસનું સમગ્ર કુદરતી વાતાવરણ. જેમાં હવા, પાણી, જમીન, વૃક્ષો, પ્રાણીઓ. અને માનવ જીવનનો સમાવેશ થાય છે. આ બધા તત્વો મળીને જીવનને શક્ય બનાવે છે, પરંતુ આધુનિક. યુગમાં વધાતા ઔદ્યોગિક વિકાસ શહેરીકરણ વસ્તી વધારો. અને કુદરતી સંસાધનોના અતિશય ઉપયોગના કારણે. પર્યાવરણનું સંતુલન બગડી રહ્યું છે આ સમસ્યાને પર્યાવરણનું પ્રદુષણ. કહેવામાં આવે છે. આજે પ્રદૂષણ માત્ર એક દેશની નહીં પરંતુ સમગ્ર વિશ્વની ગંભીર સમસ્યા બની ગયું છે. પર્યાવરણ વિના જીવનની કલ્પના પણ શક્ય નથી. સ્વચ્છ હવા શ્વાસ લેવા માટે શુદ્ધ પાણી પીવા માટે. અને ફળદ્રુપ જમીન ખેતી માટે જરૂરી છે. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે વરસાદ લાવવામાં મદદ કરે છે. અને પર્યાવરણ ને સંતુલિત રાખે છે. તેથી પર્યાવરણને જતન કરવું એ દરેક વ્યક્તિની જવાબદારી છે. પ્રદૂષણના બહુ બધા કારણો છે, જેમ આપણે વાત કરી. પ્રદૂષણની અસર માનવ જીવન ઉપરાંત સમગ્ર જીવ સૃષ્ટિ પર પણ થાય છે. હવા પ્રદુષણ થી સ્વાથ્ય ના રોગો વધે છે પાણી. થવાથી પીવાનું શુદ્ધ પાણી મળવું મુશ્કેલ બને છે. જમીન ની ફળદ્રુપતા ઘટે છે જેના કારણે ખેતીને નુકસાન થાય છે વૈશવિક તાપમાન વધે છે નદીઓ પીગળે છે અને આબોહવામાં સામાન્ય ફેરફારો જોવા મળે છે. અનેક પ્રાણી અને પક્ષીઓની પ્રજાતિઓ લુપ્ત થવાના આરે પહોંચી ગઈ છે. મિત્ર તમે પ્રદુષણ અટકાવવા અંગે થોડું જણાવશો.
મિત્ર હું પણ. થોડું ઘણું તમને જણાવા માંગુ છું. દરેક મહત્વની જરૂરિયાત પુરી શકેશે પરંતુ દરેક ના લાભો લાભો ને નહીં તો મિત્ર આપણે જોઈએ છે કે લક્ષણ અટકાવવા માટે આપણે પર્યાવરણને સ્વચ્થ રાખવો જોઈએ વૃક્ષભધને પવ જો પાણી અને વીજળી નો બચાવ કરવો જોઈએ પ્લાસ્ટિક ન જેમ બને તેમાં ઉપયોગ કરવો જોઈએ બીજા લોકોને પર્યાવરણ બચાવવા માટે પ્રેરણા આપવી જોઈએ તેથી ઘણા બધા એવા સંકલ્પ આપણે જવા જોઈએ છે એ કારને પર્યાવરણ પર્યાવરણ નુ ઉપ્રદુષણ થતું અટકી શકે તેથીમ જો જેતુ પર્યાવરણ એટલે આપણી આસપાસનું કુદરતી વાતાવરણ જેમાં હવા પાણી વૃક્ષો નદીઓ પર્વતો પ્રાણીઓ પક્ષીઓ તથા બધું મળેને પર્યાવરણ બને બને બનાવેવ છે મનુષ્યનું જીવન સંપૂર્ણપણે પર્યાવરણ પર આધારિત
જો પર્યાવરણ સ્વચ્છ હશે તો જીવન સ્વસ્થ રહે છે અને જો પર્યાવરણ પ્રદુષિત થશે તો માનવ જીવન અનેક મુશ્કેલીઓનો સામનો કરશે
આજના આધુનિક યુગમાં વિકાસ ખૂબ ઝડપી થઈ રહ્યો છે નવા ઉદ્યોગો વાહનો શહેરો અને અને ટેકનોલોજીના વિકાસ સાથે પ્રદુષણ પણ ઝડપથી વધી રહ્યું છે વિકાસ જરૂરી છે પરંતુ જો વિકાસ કૂદ કુદરતના ભાગે થશે તો તેનું પરિણામ ખુબ જ ગંભીર બની શકે છે જેથી આપણે પર પર્યાવરણ પ્રદૂષણ ઓછું કરવું જોઈએ તો તમે પણ થોડું મને હજુ કહેશો
હા મિત્ર પર્યાવરણ આપણને જીવન માટે જરૂરી તમામ વસ્તુઓ પૂરી પાડે છે
વૃક્ષો ઓક્સિજન આપે છે વરસાદ લાવવામાં મદદ કરે છે અને વાતાવરણને શુદ્ધ રાખે છે નદીઓ અને તળાવઓ આપણને પાણી આપે છે જમીનમાંથી અનાજ ફળ અને શાકભાજી મળે છે તેથી પર્યાવરણને જતન કરવું એ દરેક વ્યક્તિની ફરજ છે કે પર્યાવરણ અસ્વચ્છ બનશે તો માનવ જીવન અને સમગ્ર જીવસૃષ્ટિ જોખમમાં મુકાઈ જશે પર્યાવરણ નો પ્રદુષણ માટે ખુબ કારણો જવાબદાર છે બઢતી વસ્તી શહેરીકરણ ઔદ્યોગિક વિકાસ જંગલોનું કપન વાહનોની વધી સંખ્યા પ્લાસ્ટિક નો ઉપયોગ વધુ રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓ અને કચરાનો યોગ્ય નિકાલ ન કરવો અને વર્તમાન સમયમાં પર્યાવરણના કુદરતી સાધનોનો બેફામ ઉપયોગ પ્રદુષણમાં વધારો કરે છે વર્તમાન સમયમાં વૃક્ષો ખુબ મોટી માત્રામાં કપાઈ રહ્યા છે જેના લીધે વરસાદની અન્યતા જળવાઈ રહે છે કોઈ સ વખત વધુ વરસાદ આવે છે તો કોઈ વખત વરસાદ આવતો નથી તેથી ખેડૂતોને એના લીધે ખૂબ મોટી માત્રામાં અસર થાય છે જો વરસાદ ઓછો પડે તો પણ ખેડૂતોના પાકને નુકસાન થાય અને જો વરસાદ વધુ પડે તો પાક બધા ધોવાઈ જાય તો પણ ખેડૂતોને મોટી માત્રામાં નુકસાન થાય પર્યાવરણનું પ્રદુષણ અટકાવવા માટે આપણે સૌએ આગળ મળીને પ્રયાસ કરવા જોઈએ વધુમાં વધુ વૃક્ષો વાવવા અને જંગલોનું સંરક્ષણ કરવું જોઈએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો કપગળ અથવા કાગ કાપડની થેલીની ઉપયોગ કરવો કચરાનો યોગ્ય નિકાલ કરવો અને રિસાયકલ કરવું જાહેર પરિવહન સાયકલ અને પગપાળા ચાલવાનું પ્રોત્સાહન આપવું જોઈએ કારખાનાઓમાં પ્રદુષણ નિયંત્રણના સાધનો લગાવવા જોઈએ પાણી અને વીજળીના બગાડ પણ અટકાવવો જોઈએ તથા પર્યાવરણ અંગે લોકોમાં જાગૃતતા પણ ફેલાવી જોઈએ આપણે એક વિદ્યાર્થી તરીકે આપણે દેશના ભાવી નાગરિકો છીએ શાળા અને સમાજમાં સ્વચ્છતા જાળવી શકે છે વૃક્ષારોપણમાં ભાગ લઈ શકે કે આપણે પાણી અને વીજળીનો બગડ અટકાવી શકીએ અને પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો જોઈએ અન્ય લોકોને પણ આપણે પ્રેરણા આપવી જોઈએ નાના નાના પ્રયત્નથી પણ મોટો બદલાવ લાવી શકાય છે પર્યાવરણ નું રક્ષણ કરવું. એ આપણા જીવન અને આવનારી પેઢીના ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે. જો આપણે આજે જરૂર આપણે આજે પ્રદુષણ રોકવા માટે યોગ્ય પગલા લઈશું તો આવતી પેઢી ને સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ આપી શકીશું કે દરેક વ્યક્તિએ પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી સમજીને વૃક્ષો વાવવા પ્રદુષણ ઘટાડવા અને કુદરતી સંશધનનું સંરક્ષણ કરવા માટે સતત પ્રયત્ન કરતા રહેવો જોઈએ સ્વચ્છ પર્યાવરણ અને સ્વસ્થ જીવન વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો. તો મિત્ર તમારો આટલો સમય આપવા બદલ ખુબ ખુબ આભાર
પણ એવી મને સ માહિતી આપી ના બદલ તમારો અભા ચલા મળી